હલો હલો હલો ઓ .
હલો બસ શું ચાલે છે??
અહીયા હોય છે બઉુ જ આરામ ફોન કર્યો તમે
હલો
. પાણી પડે પાણી પડે .
કોઈ આયો ન તોઈ પાણી આયો
આગમ પાણી હવા લાગે
એવુ
હ . હા એ બંધ થવાનું નામ લે
હા હા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
હા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
બઉ આવ્યો બઉ બે દિવસ જીમઝીમ જીમઝીમ આવે છે.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
તમારો અવાજ મીટ ના ત્યાં આવતો તમે જરા રેન્જમાં રહો
અમે ના હોળ ના કાલે પોતરી જવી છે.
એવું
એચરે માટે જે
તારુચીજ
કબડી આવે એવું વાત છે.
હ હા.
બે છે તમે ક તમે આ.
વૈસું ચાલે છે.
ક હો છે તમે આવ છો.
કઈ.
બતરે.
અમે પણ જએ છીએ તો.
ચાલ.
ધરજા.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
હલોો.
બલો. બલો.
ન શી જ ન.
હ સામે જવી તમે સામે જને જ.
હા હા હા.
એમ જેવે.
હ હા.
તશન છે કેટુંળ.
હા.
બાર ને એડમિશન લેલ છે કે રેડ ઉડેલ.
બહારથી બહારથી.
નંદરગ.
શાજા શાદાબા હ શાજ છેક.
દમ કર. હ હ એમ કરલ છે કે અધોઉ. હ હલો. જૂમ કરલ છે કે અધ્યાન કરેલ છે
બોલો.
બલ છે એકદમ અંતર.
આજ દોરજ.
એ હ ઓસ્પડ બનને.
પ બાંધતા હજા.
હલો બોલો. હલો.
હલો.
બોલોલો ના હલો. આવલ છેલ છે હાલ છે. હા.
પૈસી ચા.
શ ચાલે. તમા હલો બોલો.
હલોો કઈ છે.
કઈ ના કે રલી મે ફરે. કલીમી જે છે હા.
અમાર હાઈ બહુ ઠંડી વાે છે અમા હાઈ બહુ ઠંડી વા છે.
હ, ગરમી બહુ ઠંડી હોવા છે. પાણી પડીયું હો બના ગરમીની. રેડ મ સરી ઠંડા ઓ લ લગતા હ.
હા, હા, હા, તો ઠંડી હવા ચાલી છે, મારે અને તો થઈ ગઈ છે.
હ, આ રીતના આવડા સાકડા બંધ થયેલા છે આવડા અમારા.
એવું.
હમ.
હ, ભરાઈ પણ બંધ.
હા, એ ચા, સાબું, પાણી આવી રહ્યું છે.
હોય છે જ.
હા, પાણી મસ્ત થ
હા, હા. સરસ, સરસ.
ચાલ બ શી ત
કાંઈ નથી.
હરા.
આરામ છે, બથેલા છે બસ.
હા.
બેથેલા છે.
જવાય નહીં. જવાય કંઈ તમારું શું ચાલે?
ખિચડી.
બ
આવ, આવ, આવ જમાય ગ જમાય.
અમે તો સાર જણીને. હા, હા, હા, ડબલ વાચ ર તનું. તમારો ડબલ આવાજ આવે છે.
કંઈ ડબલ અવાજ કરે છે.
અરે, હું બોલું, તમને સંભળાય ને? તો બોલ ત બોલો, બોલો, બોલો શું ચાલુ છે? હોય શું તમને?
કાઈ નથી.
તમારે તબિયત કેવી ચાલે છે? હમ, પાણી પાણી. સારું છો વાતારણ.
હા.
અને વાતાવરણ બદલાય ને.
ના, ના, લ
હા, બોલો. ચ એક હલો.
કોઈ શું?
તમારે ગાાય દેવાની બોલી તો ને.
ના, ના.
હ. ગાય લ ખાવ છે એ તો ના
અમારી ગાય કોને નથી દેવાની.
હ, તમે બોતા તો.
તમને દિવાળી છે, તારી ભાઈ.
આમાર ગાડી લેવાની છે, તમને.
તમારી ગાયવી વેચવાની છે તમને?
હા હા હા હા એ પણની છે
કોને ચાની છે કેટલા માર્ દેવાની છે.
પંદ્ર.
પંદર.
હા.
સરારસ સરસ સર.
તમા તમે તમારી તો. અ તો બહ પબ્લિશ થ ગયેલ છે.
હા.
હમ ભાઈ ી ચાલ. શી ચાલે પ.
કઈ નથી.
કઈ જ નથી એ તો ચ.
હા.
એવ તમ ખાલે.
કઈ નથી.
એમ જીદદ બાકી છે આજ.
હા.
નને આજે.
ના ના.
કેટલા દિવસ છે.
હા.
કેટલા દિવસ જો.
દસ વાગે.
એ ગ થ. ધામ કેવું છે એમાં ધામ કેવું છે.
બોરાળો.
અને મેં બોરાડી સાડી છે કિલોમીટર.
હા.
તમને બોરાડે થીન સાઢે કેટલી કિલોમીટર પડે.
પંચવીસ.
રોજ જએ ત.
હા.
તો બાઇક.
બાઈક પે બાઈક પે મારી સ્પ્લેન્ડર છે ને એે.
એના તો એવું છે બાપરે તમારું પ્લેન્ડર છે એવુંડા ફલાયમાં. એડા ફલેમાં.
મારા પપ્પા એ મને આપી દેલી છે.
જતો જ જતો જતો એમને. હા સાધે ટ જવા તમે ત રૂમ લઈ લને.
ના ના.
તોય રહે ને તમારું ટય રહે ને ત્યાં સાધા.
રહેલા રહે ન. મારી યાદ છે મારા પપ્પા ની યાદ્યા છે.
એમ તરફ પાણી શે તે તરફ પાણી દ.
આટ્યા આટ્યા બી છે બેન બી છે.
અ તેની બેન છે ને એમ બોલો નહી હા.
આટ્યા ભી છે અને બેન સગી બેન પણ રહે છે.
એમ બોલો ભાઈ.
હા
હમ આજ જો.
હોહી છે કઈ નથી
ર શષળ બેપારરબ છે ગાય દૂધ તમારેરે ગાય દૂધ દેવે
સુય વા બટેલોય મિત્રણ ફલલોય હા
હલો
એમ હ હા હા હ
હલો
હલો
કોના છે
અમીરે
હ ખ
હા
ઓ શ
હ
એ શું ક
કઈ નહી કઈ ન
હમ કેટલા વાગે મો થઈ જાય દસ મિનટો થઈ જાય
નહી નહી નહી
સારું
નહી ત
હમકે હવે શું ચાલે
કઈ નહી આજ
નવ દૂનિ ગપ આવે
એવ
અરું એવું વાત છે તમારો ભાઈ છે તે બેન છે એટલા છે
ભાઈ ભાઈ ભાઈ છે ભાઈ છે
મોટું છે નાનડું છે મોટું છે
હા
મોટ જ છે તમાર મો છે
હા હા
હા
તમારો ટીમ મોટો છે
હા
એ મોટ
હમ ધનવારસ
કે ન કે આવી જ છે અલા
કઈ
હમ
હ
બોલો
હોહી
આઈટમ ઉઇટમ પતાવડીને
હા.
આઈ તો ઉલટા.
ના ના ના.
પટાળી લેવાનું શું.
નહી નહી નહી.
બ પાણી બંધ છે ચાલુ છે.